હલો
કેમ છો?
બસ મજા.
જમીન લીધું.
હ જમની
આજે આપડે ટ્રાફિક વધતા જતા ટ્રાફિકની સમસ્યા વિશે વાત કરીએ બરોબર ને
હા એ વાત સાચી આજકાલ ટ્રાફિકની સમસ્યા બહુ વધી ગઈ છે.
હા એટલે જ આપડે હું હમણાં બે દિવસ પહેલા અમદાવાદ ગયો હતો ને તો મારે જવાનું તું અમદાવાદ થઈને વડોદરા બાજુ જવાનું હતું બરોબર તો અમદાવાદ અમે તે નક્કી પાંચ કલાક વધારે થઈ ગયા અમદાવાદમાં ટ્રાફિકના કારણે અમે પાંચ ની સ્ડનંદમા ગાડીમાં એટલું બધો ટ્રાફિક વધી જાય અને તમને ખબર જ હશે અમદાવાદના રસ્તાઓ કેટલા મોટા મોટા રિમ રોડોતો એવું હતું બોલો.
હવે તો પેલા કરતા હાઈવે પણ વધારે થઈ ગયા છે તો એ પણ ટ્રાફિકની સમસ્યા એનો ઉપાય જ નથી આવતો. અને એમાં પણ પાછ ઇન્ડોર ન બગાડ થાય છે.
હા એજ ઉપાય કઈ લાવતા જેના કારણે લોકોનો ટાઈમ પણ વધારે બગડે છે ઘણા લોકો તો આવી રીતે જો નોકરી જવા માટે નીકળ્યા હોય તો પછી એમને નોકરી જવામાં પણ બબે બબે ત્રણ ત્રણ કલાક મોડું થઇ જાય છે જેના કારણે એમનો અડધા દિવસનો પગાર પણ કપ પઈ જાય છે આવું પણ થાય છે.
હા એટલે એમને ખબર હોય એટલે પછી એક બે કલાક વહેલા નીકળવું પડે એ બધી તકલીફો એમને થાય આવામાં ઓફિસમાં આવામાં કે કોલેજમાં સ્કૂલોમાંથી જે છોકરાઓ છૂટે કે જવું હોય ત્યારે પણ એમને ટ્રાફિક ના કારણે મોડું વહેલું થતું હોય છે.
પછી કાલજ મુમાં આપણે આપડા પાટણમાં અંદર બજારમાં ગયો હતો કામથી તો આપડ નવું બસ સ્ટેન્ડ બનાય્યું છે પાટણમાં તે ચાલુ થઈ ગયું હો તો એના કારણ બસો માટે કરીને જોયું ને તો જગ્યા જગ્યા જે બસો નો માર્ગ હતો ને જે મેઈન માર્ગ બસો માટે રસ્તા આપ્યા હોય ને સરકારે ક રસ્તા ઉપરથી જવાનું તો એ રસ્તા ઉપર પોલીસ વાળા કોસવી રાખ્યા હતાાય ટ્રાફિક ના થાય ને એના માટે તો હવે એવું બધુંઈ કરવું પડે એના કારણે એના કરતા તો શું કેહેવાય સરકાર જે બસ સ્ટેન્ડ અંદર સિટીની વચ્ચે બનાવી બસ સ્ટેન્ડ સિટીની બહાર બનાવે તો પછી એવું કરવાની જરૂર ના પડે ને લોકોને સરળતાાગે
જગ્યા પણ ઓછી હોય એના કારણે ટ્રાફિકની સમસ્યા બહ વધારે થાય છે. પાછો હોન નો અવાજ એ એટલો બધો થાય ને ટ્રાફિક થાય એટલે જેવાન અનુસણ પણ વધારે થતું હો
નોઈસ પોલ્યુશન થતું હોય
હા મયશ મલ્લીશ એ મોટડતા એના કર
હા એટલે જ અને પાછું એટલું નહી જે દરેક બસ માં મેં ત્યાં પાંચ દસ મિનિટમાં ત્યાં ચોકડી ઉપર ઉભો રહ્યો હતો બજારમાં તો એ ચોકડી ઉપર જેટલી વાર બસ આવે ને એટલી વાર ટ્રાફિક થાય જેટલી વાર બસ આવે ને એટલી વાર ટ્રાફિક થાય કારણ કે લોકો લોકો બધા શું સમજે નહી અને ઓમ જો લોકો સમજીને પેલા બસને જવા દે ને તો ટ્રાફિક ની સમસ્યા ના થાય પરંતુ લોકો પોતે જવા માટે આગળ વધતા જાય વધતા જાય જેના કારણે બ પ્રસનમાં આવે એટલે મોટું વાહન જેટલું ફસાય છે ટ્રાફિકમાં એટલો ટ્રાફિક ઉપરથી વધારે થાય
એલે જે નાના સાધનો એમ હ બ સાધનમાંન ના દે એના કારણે વધાર થતો હોય
જો આપણેે લોકો બધા જ સમજી અને શાંતિથી નિયમોનું પાલન કરીએ ને તો આપણને થાય આવું ટ્રાફિક ન સમસ્યા આપણે જ જાતે જ નિવારણ શકીએ એનું
પછી જો લોકો સમજતા નથી એના કારણે પછી એ આ પોલીસ વાળા હોય બધા પછી દંડ વધારે પછી આપડે તકલીફ પડવાની
એ પણ છે.
એ પણ છે, પાટણમાં આપણેે હવે મેં છે, જોયું ઘણા છોકરાઓ નવમા દસમામાં હોય ને તો એ પણ એક્ટિવાન બાઈકોને એ બધું ચલાવતા હોય બરોબર અને પાછું એમના જોડે તો લાયસન્સ હોય ને નવમાં દસમામાં ભણતા હોય એટલે એટલા અઢાર વર્ષ ના ત્યાં ના હોય તો એમના જોડે લાયસન્સ કેવું કઈ હોતું જ નથી.
હા એ તો વાત ના અને એમે પાછુ જે વધારે અંતર કાપવું હોય ને તો જ સાધન નો ઉપયોગ કરવો બાકી સાયકલને એનો ઉપયોગ કરે ને તો આફિકની સમસ્યા ઓછી થઈ જાય આજ તો સો મીટર જવું હોય તો સાધન પહેલું લે એના કારણે સાધનો ની સંખ્યામાં વધતી જાય. ને સાધન ની સંખ્યામાં વધે એટલે ટ્રાફિક ની સમસ્યા પણ થવાની જ ને.
અઠવાડિયા પેલા હું નવસારી બાજુ ગયો હતો. તો ત્યાં અમના જીજાજી અમારા જીજાજી છે, તો ત્યાં અમે ગયા હતા. તો એ અમને અમે ત્યાં ફર્યા ને ત્રણ સવારીમાં તો કોઈ પણ પોલીસ વાળા દંડ ના ફટકારે. કે કોઈ પણ પોલીસ વાળા લોકોને રોકે નહીં અને ત્યાં ટ્રાફિક ની સમસ્યા એ નથી નવસારીમાં.
આપણ એમાં શું લોકો સમજે? છે, એ બાજુ, અને અમુક જગ્યા લોકો સમજતા નથી એના કારણે આ બી સમસ્યા ઉભી થાય છે.
હા, એટલે જ.
ખાસ કરીને વરસાદની ઋતુમાં પાણી ને બધું ભરાઈ જાય ને. પાણી ભરાવાથી પછી સાધન એક જ જગ્યા ઉભા રહે, એટલે પછી ટ્રાફિક વધતો જાય અને ખાડા પણ બહુ થઇ જાય. એના કારણે પણ ટ્રાફિક ની સમસ્યા બહુ વધી. પાણી ક્યાય જતું જ નથી, પાણી ના જાય તો પછી શું થાય?
હા, એટલે જ પાણી ભરાય જાય અને પાણી ભરાય જે તો પાછું જે સમસ્યા હતી એ ઉભી ઉભી રહે, કારણ કે
અને પાછું ક્યા શહેરની અંદર ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા જ નથી હોતી. પાર્કિંગની વ્યવસ્થા ના હો બધા હાઈવે ઉપર રોડ ઉપર પાર્કિંગ કરે. પાર્કિંગ કરે. હમ, બાકી થવાનું જ.
હા, એ જ રોડ ઉપર પાર્કિંગ કર. હમણાં તો શું કેવા, જયારે આપડા પાટણમાં તો જયારે બસ અંદર આવવાનું ચાલુ થયું ને જનું બસ સ્ટેન્ડ બંધ થઇ ગયું, અને અહીંયા નવું બન્યું હતું જે સિટીની અંદર, તો એમાં આવવાનું ચાલુ છું, ને તો જે સ્પેશિયલ એક તો તે બી બાજુથી, આપડે તમને ખબર જ હશે જે પુલ બનાવે ને, એમાં એક બાજુ તો જવાનું બંધ કરી દીધું. ખાલી એ થી બસો આવી શકે અને કોઈ પણ વ્હીકલ એ બાજુ થી આવી જ શકે. અને તમારે જો જવું હોય ને તો જ જવાનું. પુલ આપડે જે બનાવે ને, એક ટીમ. જેવો હોય તો સીમાંથી તમે એક જ બાદ થી આવી શકો અને એક જ બાદ જઈ શકો એવું જ રાખ્યું હો. સરકારે નિયમ બનાવ્યો અને ત્યાં જ પોલીસ વાળાને ઉભા રાખે જેના કારણે ને પુલ ઉપર કોઈ ટ્રાફિક ના થાય, બસ હોય ને તો
આપડે એમ બધું શાળામાં, કોલેજમાં પણ આખી વિષે થોડું સમજાવું જોઈએ. શિક્ષકો એ એનું માર્ગદર્શન આપેલું હોય ને તો બધા સમજે. ખાસ કરીને બાળકો બાળકો સમજતા વચન વ સાધનો ચલાવે અને એક્સિડન્ટ થાય તો એ પણ ટ્રાફિક ની સમસ્યા તમાની.
હા, અને મોટા સીટીઓમાં તો કદાચ આપણે જોઈએ સિગ્નલ હોય, એના કારણે લોકો એ સિગ્નલનું પાલન કરતા હોય. આપણા પાછળ જેવા શહેરમાં તો કોઈ સિગ્નલ કે એવું તો મેં કદી જોયું જ નથી ક્યાં.
તો વસ્તી પાલન જ કરતી હોય ને તો પછી એની જરૂર જ નથી. હું કોઈ નિયમોનું કોઈ પાલન જ થતું હોયને એના કારણે પછી તફીકત થાય, બીજું શું થાય?
તો છે અને પાછું આપણે શું કહેવાય.. હા, હમણાં બે દિવસ પહેલા જ મેં આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલમાં જોયું હતું, પાટણ લાઈવ ચેનલ કરીને ચેનલ તો એ ચેનલ ઉપર મેં ચેક કર્યું કે એમાં સ્ટોરી લગાવેલી છે, એમાં જોર જાણવા મળ્યું કે આપડે શું કહેવાય, જે પાટણની ફરતે ટ્રાફિક ઓછી ટ્રાફિકની સમસ્યા ઓછું કરવા માટેને રિંગ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. એમાં એક નેશનલ હાઈવે હશે, પછી એક સ્ટેટ હાઈવે હશે. અને બે બીજા હતા કક એ રીતે ટોટલ ત્રણ હાઈવે થયા હતા અલગ અલગ ભેગા થયા અને એ રસ્તા ઉપર બહાર નીકળવાના માર્ગ, અંદર આવવાના માર્ગ ને બધું જ હતું. અંદર આખું જો રોડ મેપ મજા આવ્યો તો મારા મને.
અમદાવાદ, મહેસાણા બધી જગ્યાએ સિટીમાં મોટા મોટા સિટીમાં બનાવી દીધેલા એના કારણે ટ્રાફિક ઘણો ઓછો થઇ ગયો છે. એમાં છું. અંદર મસ્તી જ. જે અંદર જે ફરે ને, જે નાના સા સાધનો એ તો આાફી ઓછો થતા તો જ નથી, પણ જેમ બહાર ના જે સાધ મોટા સાધનો છે. આકને બધા જે મોટા મોટા સાધનો છે એમને જ ફાયદો હોય, બાકી નાના સાધનો કોઈ જ ફાયદો નથી એમાં. એના માટે સરકારે અને વસ્તી બંને સાથે મળીને કામ કરવું જોઈએ. હલો.